તો
નસ્ત, બેન જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ બસ મજામાં છ. તેમ
ના હુ, પણ મજામા છુ, તમે શું કરો છો.
બસ નાણ છે, મોસમ ખરાબ છેના કપડાં તો બહુ જ પડ્યા છે. ધોવાનુ જોર આવે છે મશીન માં નાકણા છે, જોર આવે છે. હલોલો હલો
હલો
ત તમે કેમ કરો છો.
કેરી ધોયા છે હાથી જ ધોયા છે. અને સનન કીધું છે. અનેને આ એ નાય ધોઈને એ સુલાવ્યો છે. ટાબર હ સચી અ મને ભી નનીંદ આય, ગ ઉઊઠી સોચ્યો થોડી દર બાદ કરલું બહેનું કાઈક કર ર કઈ શું કર રહ્યા હૈ શું નહી કર રહ્યા હ
અ મારી ટેબ્લેટ ખતમ વવે છે દસ દન આાલે છે. દા જન ન ટેબ્લેટ ખતમ વ છે. તો આે ચક્કર આવે છે, અને શરીરથી રેવીની છે.
હમ.
હસબેન્ડ નું કેવુ છે, તો કે તીન ચાર હજાર રૂપિયા વે છે તો ટેબ્લેટ આવે છે એને સોનોગ્રાફી વેચે
હે.
હસબેન્ડ નું કેવું છે, કે મને સોનોગ્રાફી કરાવું છો જો ટેબલેટ લાની છે, તો હસબન્ડ કે દો ચાર દિન ડબો છે, તનકાની આવી છે, એ
હમ.
હસબેન્ડ ની માથા બોલો છે, મારો પૈસા ન જાને પૈસા છે આની ગોડે તો મતલબ હમ ખુદ નુ પીવાનું નહી વાપરે છે મારે પ આનું જ દજે છે.
હમ સાચી વાત હૈ બેન. હસબેન્ડ ત એ સાધ જે હણાતી હે બસ આપણે કઈ ગાના અમે નઈ લેણ. કરતા રો હી.
સહી કેવો છો બે. બેન મેં હર જગ પે પૈસું ગાલું છું, હર જગા દઈ છું. જો કરું છું તો હસબેન્ડ નો નક્કી ઢીલો પડે છે, એટલે મતલબ એ નહી છે.
હમ. અરે મેં તો હસબેન્ડ કેવુ છું કે પૈસા સબ મુગાલ દઉ આપ તો હા કરો. તોવા પણ છે પણ. કોઈ જવાબ નથી દેવે છે બોલે છે કે. ત તો દોધન કરીને પછી કેવો કે મારે તો નીરવે છે નથી હોય છે
હમ્મ બોલ.
તમે કટ ના આવો છો જ ન પૈસો
હમ. અરે નહી આબાર જ અબાર કટા તું લાઇન એકબાર શિફ્ટ હોય જમ છે. પી મારે સામાન તો કઈ લાવનો હેકો ન છે સારું સામાન હે મારે ગેસર ચૂલો નહી હોવય. તમે મારે કોઈ સ જે છે કોઈ નીચ આવે છે ને મારતું બસ ખાવા પીવાનું સમાન આવે છે. અને એ સ્કૂલ રું કરઉ છે. પણ એમે ક ટીપણ કામ કરો છે નહી તો મે ટીપણ પાવ તો. પાર્સલ લઇ જજો તો હો જાય છે ને. તો કે તમે.
હ તમે કવ મનીષા નું જ આવે છે.
હા કુ છે ને. એ ના એલો. કઈ કેવા છે એનાર કઈ એવા જાવજ ને જવા દો છે. હમું સોચ્યું કેવા હું એને લે એને ન તો હમ. એ ગર્લ્સ હોસ્ટેલ વાર્ડન ભી જોબ કરે છે ને.
હમ.
મે સોચ્યું કે ગર્લ્સ હોસ્ટેલ માં જાવે વોડન રી જોબ તો. મધુમાં બેસ છે.
હ તમાર હસબન્ડ તો ઉદ્યોગોરી નોકરી કરે છે ને.
હા.
તો તમારે તો રવી કેવા છે કે તો સેલરી બડે છે એના કામ. અગર પિકિંગ કરે છે તો અછો સેવા
પણ સજી કોની હોવે છે કે કે દોડ.
તો તમારા હસબેન્ડ ની જ આવે છે વા
જાવ ને જાવ તો બ જજ ભી ગયા છે પણ મ રહ. દોડ ભાગ ઘણી એ ને. હાલ એક મહિનો નહીં ભરાયો કંઈ બધી સેલરી કઈ થીઆવે છે એને
તો એક મહિનો ભરાવો દો છો પર એમ બે દીકરા ન ભી તું મારે
ભય તો પ્રોબ્લેમ હો છે ને કે દીકરાને તો સ્કૂલ છે ને.
હમ.
હ કઈ કરું છે. કશું સમજ નથી આવે છે ક શું કરું નય.
તમારા હસબન્ડ ની તનખા તો બળી જ આવે છે રવિ કહે છે કે, નોકરી તો બહુ જ અચ્છી છે. હવે ટીકીને કામ કરો છો તો બડી જલે છે. સાલ ભરું કરું છું તો ત્રીસ હજાર તનકા સેલરી મળી જાય છે તમારે કે
હા પર
હા ટકીન કરે છે ને તો હોવે છે ને
હમ મેં તો કહ તું તમારે વાત હારે લઈ જ આવે સાથે રાખે છે રવિ કીર્તિને અમાર તો તનખાની આવી છે કઈ તો કધરા કાટેે છે કરા કાટે છે એમ તો જને વસી જ આવે છે અને તનગાની આવે છે તો કોઈ ખાવ જ
હમ
તો તમારી વાત ક્યા હતા દો ચાર મહિને તાબીજ આવે છે ગાબીસા ન પ સાથે લઈ જ આવે તો કઈ પ્રોબ્લેમ નથી.
સાચી છે મે બી એ કેવું છે મે કઈને કઈક કરું છે પણ આ બધી આપણે નહી મેં આપી મેં તો
હોય તો તમે જાઓ સાથે નહી પણ સેલરી નો જુગાડ હોવે છે નહી
હોય છે ને તો દસ મેમ્બર હાથમાં આપ્યા છે ને તો વેસે તીન ચાર હજાર રૂપિયા કઈ મેમ્બર દેવે હૈ પર પરસન તો વૈસે દસ મેમ્બર હાથમાં આવેવે તો ચાલીસ હજાર રૂપિયા આપણા હાથમાં છે નય.
થઈ કે
મારા ભાઈ કેવે છે કે મારા ભાઈ ન કે છે કે ટીફીન નુ કામ ચાલુ કરે છે તો મે કોન્ટેક્ટ કરાવ પર છે. તો અણનયાવાદ કેવું તણને સમજ નથી આવે છે ને હમ
તમે ભી ફસી ગયા છો સાત દિવા નું ભી હે નય છે નય
વયસવાટ
હસબન્ડ આગળ પૂછ્યું સહયોગમાં વિશ્વાસ દેવે છે એટલે ચાલ છે તો તમે તમારે વિશ્વાસની જરૂર છે બસ.
હમ
પૈસા તો ભી એક મહિના ન દખી લેવા છે દુસરા મહિના તો ઓટોમેટિક આવે છે.
સહી હે હવે કઈ બી કરવાની તો આવીઈ જાય છે પણ હ એ સાથ નહી દે તો પછી હું કઈક કરું છે ને
હમ
મારે હસબેન્ડ તો દો ધનોને ક એ નાટક કરે છે તો ખુદ હાત નું પોયા વળ થાય છે સુજે
હમ
સામને રોટી બનાાય છે ખાઈ એવી છે.
હમ
ત ખુદ હાથ ન પોયા વણાય છે દોસ્તાને કેવા છે ગુસ્ લુસે શાદી કરું છું.
હે
બણકા એક એક તો મામસ્કલ પનિયા છેને દુસરી કોણ દેવે છે ઓ રતે
હ કને કેવા છે.
દોસ્તાને ફોન કરીને કેવા છે સુદાઈ
અચ્છા
શું ક્યાં કરવું છ મને ઓર કોણ દેવી છે બેટે
હમ કે મલગી જો મિલગી કોઈ નથી દેવે છે.
હમ આની ગંમાં તવે દુસરી નહી આવે છે.
હમ
કેણું તો પડી પડીશ ગ્યાર બજા આવે છે દસ બજા આવે છે એને ભી ટેમ છે કે ઘરે આવેશ
હા તું ાટ મત છે દાટમ તો પડી છે ને
હમ એમ કે ું છે કે કઈ થી કો છો ના નહી ગુમે ફરે પાર્ટ્યા કરે છે અણ કઈ ને કેવો છો નાના ના પૈસા નો હિસાબ લેવો છો
બારિશ આવેે છે એમાં છતપે બેટી છે
સાડા હ છે
હમ
હ તમારે કોળું મજાવ છે ને પછ તમે નીચે જાાવ છો.
હમ
જોર આવે છે બારીશ
હમ જોર છુંું કઈ વાર તો બી આવે છે ને કપડા લેવું છે જત્ર વાત હોય જાય છે.
હમ
હમ તો મને સારે ફિક્સ હોઈ ગયું છે.
કઈ ફિક્સ નથી કરવા હસબેન્ડ નું ક તો થઈ કેવા ચાાલ પરા
અરે બી કઈ મત સાસસ ઉડે ત્યારે સોન કરે છે ને
હમ તમારી સાસ નું કયો છે તેમ વિ નહી પડ
કહીયા
તમારી સાસ નું કયોું કઈતેમ
હમ હા મેં તો કહ્યું છે ને એ હ આમ તો કઈ ન કહ્યું છે ભલે સર સિટું તો જઉ છે પણ
હમ
એની મોને છે તો પછી મકવાનું કેવું છે.
સ સબ આદમી નું બી સાથ ગું જરૂરી છે
હ સાત કોનેે નથી દેવે છે ને તો પછી બીજો ને કઈ કેવ છે ને
મેં હોચું જો તમને કી દ તો હોવે છે સબ ખોરાકની છે.
સાચી વાત છે.
તમને કહીએ તમને કોઈ દદ છે તમને ઘણ દદ છે બસ ચાલતોય રહ્યો છે.
હમ કપડાં લીધા છે ને બારશ ઘીપી છે.
હમ મારો તો જી ઘણો ગભરાવે છે અટલો જી ગભરાવે છે એ ખાઉ છ ઘબરાવે નઈ ખાં છ તોું ઘબરાવે
શું ટેબ્લેટ વગેરે લેવ છે ને
ટેબ્લેટ નીસ દસ જણનું ટેબ્લેટ બંધ છે પછી કમજોરી આવે છે હસબેન્ડ બીજા ઠીક છે બેન હે ન ઠીક છે
ઠીક છે બેન
હા